હલો મારો અવાજ આવે છે મારો અવાજ આવે છે. આપળ પા હળ હા તો સારું હું જે આપણે પર્યાવરણ ની જે પર્યાવરણ વિશે વાત કરવાના છીએ તો આપણે પર્યાવરણ પર્યાવરણ અને તે વૃક્ષારોપણની વિશે વાત કરવી છે, તો આજે સવારે જયારે હું બગીચામાં ફરવા ગયો હતો. ત્યારે જોયું કે- કે લોકો વૃક્ષોની છાયામાં બેસીને વાતો કરતા હતા. બા બાળકો રમતા હતા, અને પક્ષી મધુર કલર સાંભળાવતો હતો અને દૃશ્ય જોઈને મને એક વિચાર આવ્યો કે જો આપણા જીવનમાં વૃક્ષો પ્રકૃતિ એ ન હોય તો કદાચ જીવન કેટલું મુશ્કેલ બની જાત આજકાલના આપણે વિકાસની ઘણી વાતો કરીએ છીએ, નવી ઈમારતો મોટા રસ્તાઓને ઊંઘોની ઉભા કરી રહ્યા છીએ, પરંતુ સાથે સાથે વૃક્ષોથી જિયારથી કપાઈ રહ્યા છે. હવામાનમાં સતત ફેરફાર જોવા મળે છે, ઉનાળો દર વર્ષે વધુ ગરમ લાગે છે, વરસાદ સમય બદલાઈ રહ્યો છે, અને ઘણી જગ્યાઓ પાણીની સમસ્યા પણ વધી રહી છે. તેથી મને લાગે છે, કે આજે પર્યાવરણ વિશે ખુબ જ વિગતવાર વાત કરવી જોઈએ હું જાણવા માંગુ છું, કે પર્યા આપણા જીવનમાં ખરેખર કેટલું મહત્વ છે. અને તેને બચાવવા માટે આપણે શું કરી શકીએ.
તું ખુબ જ મહત્વનો વિષય લઈને આવ્યો છે, પર્યાવરણ એટલે માત્ર પુછવો કે જંગલો જ નહીં પરંતુ આવા પાણી, જમીન, નદીઓ, પર્વતો, પ્રાણીઓ, પક્ષીઓ અને. સમગ્ર કુદરતી વ્યવસ્થા આપણે દરરોજ જે સાવસ્થ. લઈએ છીએ તે હવા પર્યાવરણ નો ભાગ છે, જે પાણી પીએ છીએ તે પણ પર્યાવરણ ની જ ભીડ છે, અને જે અનાજ ખાઈએ છીએ, તે પણ જમીન અને કુદરતના કારણે જ મળે છે. એટલે કહી શકાય કે માનવ જીવનનું અસ્તિત્વ પર્યાવરણ પર આધારિત છે. જો હવા પ્રદુષિત થઈ જાય પાણી ગંદુ થઈ જાય. અથવા જંગલો નાશ પામે તો તેની સીધી અસર આપણા સ્વાસ્થ્ય ખેતી, પ્રાણીઓ અને સમગ્ર જીવન પર પડે છે, તેથી પર્યાવરણ નું રક્ષણ કરવું માત્ર સરકારની જવાબદારી નથી, પરંતુ નાગરિક ફરજ આપણે જેટલો વિકાસ કરીએ એટલું જ કુદરત નું સંતુલન બળવવ પણ જરૂરી છે. નહીં તો આવનારી પેઢીઓને ઘણી ગંભીર મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે.
હા તે એકદમ વાત સાચી કરી ઘણી વખત લોકો કહે છે, કે માણસ વૃક્ષો વાવે કે ના વાવે તેનાથી શું ફરક પડે, પરંતુ જ્યારે આપણે વિચારી છીએ, ત્યારે સમજાય છે, કે એક વૃક્ષ વરસોથી આપણને ઓક્સિજન આપે. છાયા આપે છે, પક્ષીઓને આશરો આપે છે, અને વરસાદ નું ચક્ર. ને જાળવવામાં મદદ કરે છે, ગામડાઓમાં આજે પણ ઘણા લોકો વૃક્ષોની નીચે બેસીને આ કામ કરે છે, ખેડૂતો ખેતરમાં કામ કરતી વખતે વૃક્ષોની છાળમાં ભોજન કરે છે. અને બાળકો પણ વૃક્ષોની આસપાસ આસપાસ રમતા જોવા મળે છે, એટલી એક વૃક્ષમાં માત્ર લાકડું નથી, પરંતુ આખી જીવંત દુનિયા કેન્દ્ર છે. જો દરેક વ્યક્તિ, પોતાના જીવનમાં ઓછામાં ઓછું અને એક વૃક્ષ વાવે. તો તેની સંભાળ રાખે તો, થોડા વર્ષોમાં લાખો નવા વૃક્ષો ઉભા થઈ શકે છે. તેના કારણે ઘણા બધા ફાયદા પણ થઈ શકે છે. છાંયો અને ઓક્સિજન પૂરતા પ્રમાણમાં મળી શકે છે, ઘણી શાળાઓ અને કોલેજો માનસ સામાજિક સંસ્થાઓ વૃક્ષારોપણના કાર્યો કરી રહી છે, તેવા આપણે પણ કાર્યો કરવા જોઈએ, આપણે દેશને એક સારી જગ્યા તરફ લઈ જવું, જોઈએ સામાજિક સંસ્થા વૃક્ષા કાર્યને આગળ વધારવા પરંતુ સાચી સફળતા ત્યારે જ જયારે વાવેલા વૃક્ષોનું સંભાળ અને તેનું સારી રીતે જતન થાય. શું કેવું તમારું?
પર્યાવરણની સૌથી મોટી સમસ્યાઓમાં પ્રદુષણ પણ આવે છે. આજે શહેરોમાં વાહનોની સંખ્યા વધી રહી છે. કારખાનાઓ માંથી નીકળતો ધુમાડો હવામાં ભળી જાય છે અને પ્લાસ્ટિક નો કચરો નદીઓ તથા જમીનમાં ફેલાઈ રહ્યો છે. આ બધું મળીને કુદરત તે નુકસાન પહોંચાડે છે. પ્લાસ્ટિકની થેલીઓ વધુ સુધી વર્ષો સુધી નાશ પામતા નથી. અને અનેક પ્રાણીઓ તેના કારણે મૃત્યુ પામે છે. નદીઓમાં ગંદુ પાણી છોડવાથી પ્રાણી દૂષિત બને છે. અને તે જ પાણી, પછી ખેતી અને પીવાના ઉપયોગમાં આવે છે. પરિણામે અનેક પ્રકારના રોગો ફેલાય છે. તેથી, આપણે પ્લાસ્ટિક નો ઓછો ઉપયોગ કરવો કચરો યોગ્ય જગ્યાએ નાખવો, પાણીનો બગાડ ન કરવો, અને શક્ય હોય ત્યાં સુધી જાહેર પરિવહન અથવા સાયકલ નો ઉપયોગ કરવો, જેવી નાની નાની બાબતો પણ, પર્યાવરણને બચાવમાં મોટો ફાળો આપી શકે છે.
હા, એ તો એકદમ વાત સાચી ઘરી, મને પણ લાગે છે કે બાળકો ના પણ નાનપણ પર્યાવરણ પ્રત્યે પ્રેમ જગાડવો જોઈએ. કારણ કે જે બાળકો પ્રેમમાં પર્યાવરણ સાથે પ્રેમ થવાથી ઘણો બધો ફાયદો થશે. વધુ પ્રમાણમાં વૃક્ષ રોપણ થશે. અને સારો ફાયદો થશે. પર્યાવરણને પ્રત્યે પ્રેમ જગાડવો જોઈએ નહી જે શાળાઓમાં છે, તેમને વૃક્ષ રૂપણ મહત્વ આપી બચાવવાની
સંચાલન કરવું. અને સ્વચ્છતા વિશેષ સમજાવવુ સમજાવવામાં આવે તો તે બહુ સ્વચ્છતા વિષે સમજવામાં આવે ઘણો ફાયદો થઈ શકે છે. મોટા થઈને જવાબદાર નાગરિક બની શકે છે. આજના બાળકો જ આવતીકાલ વૈજ્ઞાનિક, શિક્ષક ડોક્ટર બની શકે છે. હાલમાં જે તમે જોઈ શકો ગુજરાતનું મહત્વ સમજશે તો ભવિષ્યમાં વિકાસ વિકાસ થશે, પર્યાવરણ વચ્ચેનું સંતુલન જાળવી શકશે. શિક્ષણ માત્ર પુસ્તકનું પુરતું નથી આપણે શિક્ષણને વધુ પ્રમાણમાં ફેલાવવું જોઈએ. પરંતુ જીવનને વધુ સારું બનાવવા તેવું હોવું જોઈએ. તમારું શું કેવું છે આમાં?
હું એટલું જ કહીશ કે પર્યાવરણ ની સુરક્ષા કોઈ એક દિવસ નું કામ નથી. આ એક સતત ચાલતી જ જવાબદારી છે. આપણે ઘરે વીજળીનો બગાડ ઓછો કરીએ પાણી બચાવીએ, વૃક્ષો વાવીએ, પ્રાણીઓ અને પક્ષીઓ પ્રત્યે દયા રાખીએ પ્લાસ્ટિક નો ઉપયોગ ઘટાડી, અને આપણા આસપાસ સ્વચ્છતા જાળવીએ છીએ. તો પણ, આપણે દેશ અને દુનિયા માટે મોટું યોગદાન આપી શકીએ જો દરેક વ્યક્તિ પોતાના પા જવાબદારી નિભાવે તો પૂરથી વધુ હરિયાળી સ્વચ્છ અને સુંદર બની શકે. કુદરત આપ આપણને જીવન આપે છે. તેથી કુદરત નું રક્ષણ કરવું, એ આપણા જીવનનું સૌથી મોટું કર્તવ્ય છે.
હા એકદમ સાચી કરી તે વાત પર્યાવરણનું મહત્વ વૃક્ષો, પાણી ઘણું બધું મહત્વનું છે. હવા અને પ્રદુષણ વિશે ખુબ જ સારી રી તે સમજ્યું પરંતુ આજે જ્યારે હું સમાચારમાં જોતો હતો કે ત્યારે ઘણી જગ્યાએ અતિશય ગરમી જંગલોમાં આગ વાણીની અછતોની અચાનક ભારે વરસાદ સમાચાર જોવા મળ્યા. આ બધું જોઈને મને એવી વાત હતી. શું આ બધું માત્ર પ્રતિ ઘટના છે. તે પછી તેમાં માનવ જાતની કોઈ પણ જવાબદારી છે. ઘણા લોકો જળ જ્વાળુ પર ઝ જળવાયુ પરિવર્તન એટલે કે ક્લાઈમેટ ચેન્જ ની વાત કરે છે. પરંતુ સા સામાન્ય માણસને જે રીતે સમજવું તે મુશ્કેલ જે શું ખરેખર આપણા રોજિંદા જીવનમાં જીવનની નાની નાની આદતો પણ પૃથ્વીની હવામાનમાં અસર કરે છે? જેવું હોય તો આપણને આજથી શું બદલવું જોઈએ જેથી આવનારી આવનારી પેઢીમાં વધુ સુરક્ષિત અને સ્વસ્થ પર્યાવરણ મળી શકે છે.
તારો પ્રશ્ન ખુબ જ મહત્વનો છે. જળવાયુ પરિવર્તન આજે આખી દુનિયા માટે સૌથી મોટો પડકાર બની ગયો છે. પેલા ઋતુઓ લગભગ નક્કી સમય પ્રમાણે આવતી તી પરંતુ હવે ઉનાળો વધુ લાંબો અને ગરમ બનત હોય છે. શિયાળા ઘણા વિ વિસ્તારોમાં ટૂંકો થઈ ગયો છે અને વરસાદ પણ ઘણી વખત અનિયમિત થાય છે આ પરિવર્તન પાછળ ઘણા કારણો છે જેમાં સૌથી મોટું કારણ છે વધતુ પ્રદુષણ, જંગલોનો નાશ, અતિશય ઔદ્યોગિક વિકાસ અને ખંડ ચીંધણનો વધુ પડતો ઉપયોગ જ્યારે કારખાનાઓ વાહનો અને અન્ય સાધનોમાંથી કાર્બન ડાયોક્સાઇડ જેવી વાયુ મોટા પ્રમાણમાં આવવામાં જાય છે. ત્યારે પૃથ્વીનું તાપમાન ધીમે ધીમે વધવા લાગે છે. પણ અમે એમ નદીઓ પીગળે છે દરિયાનું પાણી ઊંચું આવે છે, વાવા જોડા વધુ શક્તિશાળી બને છે અને ખેતી પર પણ તેની અસર પડે છે. એટલે જ આજે માત્ર સરકારો જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના વૈજ્ઞાનિક અને પર્યાવરણ વિદો લોકોમાં જાગૃતિ લાવવા માટે સતત પ્રયત્ન કરી રહ્યા છે. દરેક વ્યક્તિ જો વીજળી નો પગાર ઓછો કરે, વાહનો ન સમજદારી ઉપયોગ કરે અને વધુ વૃક્ષો વાવે તો પણ મોટી સકારાત્મક અસર થઈ શકે છે.
હા, તમે જે વાત કરી કે ખેડૂતોના ખેડૂતોને ઘણા લાભો મળવા મળવા પાત્ર હોવા જોઈએ. કારણ કે તેમની મહેનત જ મહેનત ના કારણથી દેશ આગળ ચાલી રહ્યો છે તે અન્ન ઉત્પાદન કરે છે. તેના કારણે જ ઘણું અન્ન આપણા દેશની બહાર એક્સ પોટ થાય છે તેના કારણે દેશને ઘણો ફાયદો પણ થાય છે ને જે આપણા દેશના લોકો જે ખાય છે તે ખેડૂતો ઉત્પાદન કરે છે. છતાં ખેડૂતોને ઘણા પ્રકારમાં લાભો મળતા નથી, ખેડૂતને સારા ભાવ નથી મળતા સ ઘણી રીતે ખેડૂત ને નુકસાન પણ થાય છે. છતાં સરકારે તેમની માટે પગલાં લેવા જોઈએ અને તેમને સારા ભાવો અને લ આપવા જોઈએ. આજકાલના શહેરોમાં લોકો વૃક્ષો કરતા મોટી ઈમારતો બનાવી રહ્યા છે પરંતુ ઈમારતો તો કશું કામ આવવાની નથી છતા જો તેની જગ્યાએ હજારો વૃક્ષો વાવશે તો એ ભવિષ્યમાં તેમના બાળકો માટે તેમની માટે ઘણું ઓક્સિજન પૂરું પાડશે. ખુલ્લી જગ્યાઓ ઓછી ઈમારતો થતી જાય છે અને બાળકોની રમવા માટે પણ મેદાનો નથી મળતા. તેના કારણે ભવિષ્યમાં જે બાળકોને જે સ્પોર્ટમાં ઈચ્છા ધરાવતા લોકોની ચછા પણ મરી જાય છે. મને લાગે છે કે શહેરોમાં વિકાસ જરૂરી છે પરંતુ સાથે સાથે હરિયાળી પણ ખુબ જ જરૂરી છે શું વિકાસ અને પર્યાવરણ બંને સાથે ચાલી શકે
. જરૂર ચાલી શકે સાચો વિકાસ એ છે કે જેમાં માણસની સુવિધા અને કુદરત નું સંતુલન બને જળવાર આજે ઘણા શહેરોમાં ગ્રીન બિલ્ડિંગ બનાવવામાં આવે છે વરસાદી પાણી ન સંગ્રહ કરવામાં આવે છે સોલાર ઉર્જા નો ઉપયોગ વધારવામાં આવે છે અને નવા બગીચાઓ બનાવવામાં આવે છે રસ્તાની બાજુમાં વૃ ક્ષો વાવામાં આવે છે જેથી ગરમી ઓછી થાય અને અવાજ શુદ્ધ રહે જો શહેરનો આયોજન યોગ્ય રીતે કરવામાં આવે તો વિકાસ અને હરિયાળી બંને શક્ય છે. પણ પોતાના ઘર કે સોસાયટીમાં નાના છોડવા આવી શકીએ. છત પર બગીચો બનાવી શકીએ અને પાણીને બગાડ અટકાવી શકીએ નાની શરૂઆતથી જ મોટા પરિવર્તન આવે છે
હ વાત તમારી સાચી કરી કે જે તમે હમણાં વાત કરી કે આપણા જે ધાબા ઉપર આપણે વૃક્ષો વાવા જોઈએ હા આના કારણે આપણે જે જમીન પણ નથી બગડથી અને જે ઉપરની જમીનો સારી રીતે ઉપયોગ થાય છે હમણાં ઘણા બધા આવી રીતે વિીડિયા બનાવે છે કે પોતાની જમીન ઉપર જે ઢાબા ઉપર શાકભાજી વાવતા જોવા મળે છે તેના કારણે તે જે ઢા બાની જમીનો સારી રીતે ઉપયોગ કરે છે અને ઘણો ફાયદો પણ થાય છે આજે આપણી જે આખી ચર્ચા સાંભળી મને સમજાય કે પર્યાવરણનું રક્ષણ કરવું એ માત્ર એક અભયન નથી પરંતુ જીવન જીવવાની એક રીત બની ગઈ છે જો આપણે કુદરતની સાચવીશું તો કુદરત પણ આપણને સ્વચ્છ જીવન શુદ્ધ હવા અને સ્વચ્છ પાણી અને સમૃદ્ધ ભવિષ્ય આપ સે હવે મને લાગે છે કે દરેક વ્યક્તિ પોતાના જન્મ દિવસ એક વૃક્ષ વાવીને ઉજવું જે રીતે એક ચોકલેટ આપીને ઉજવે છે તેની જગ્યાએ એક વૃક્ષ વાવીને ઉજવવું જોઈએ પાણી બચાવવું જોઈએ તે વૃક્ષ નું જતન કરવું જોઈએ અને પ્લાસ્ટિક નો ઉપયોગ શક્ય હોય તેલો ઘટાડવો જોઈએ તમારું શું કેવું છે આના વિશે
હું પણ એજ માનું છું પૃથ્વી આપણને વરસાદ માં મળી નથી મળી નથી પરંતુ આપણે તેને આવનારી પેટીઓ પાસેથી ઉધાર લીધી છે તેથી વધુ સારી સ્થિતિમાં પાછી આપવા જવાબદારી આપે છે જો દરેક નાગરિક પોતાના ઘરમાં શાળામાં કાર્યસ્થળે અને સમાજમાં પર્યાવરણ પ્ર તિ જાગૃતિ ફેલાવશે તો થોડા વર્ષોમાં ખુબ મોટું પરિવર્તન જોવા મળશે કુદરત આપણો સૌથી મોટો મિત્ર છે અને મિત્રની સંભાળ રાખવી એ સાચ અર્થમાં માનવતા નું કર્તવ્ય છે
હા તમે એકદમ સાચી વાત કરી જે કુદરત પ્રકૃતિ છે એ આપણો એક ભાઈ છે મિત્ર પણ કહી શકું એક ભગવાન સ્વરૂપ પણ ગણી શકું કારણ કે તેના વગર આપણે જીવન જીવું મુશ્કેલ છે તમે વ્યક્તિ ત્યાં સુધી જીવિત રહી શકે જ્યાં સુધી ઓક્સિજન પાણી હવા વગેરે પ્રદુષિત ન મળે અને શુદ્ધ મળે ત્યાં સુધી વ્યક્તિ ન જીવવું સારું છે પણ જયારે આપણે જે રીતે વૃક્ષો ન કાપી રહ્યા છે તેના કારણે ઘણા નુકાન થાય વ્યક્તિને શુદ્ધ પ્રમાણ હવા પણ ના મળે અને દૂષિત હવા